શું કરો છો શું કરો છો.
કા ન જો જુનાગઢમાં હ.
એમ છે તમે અત્યારે ક્યાં છો. ખલ છે બરો.
તમે તમે શું કરો
અમે અહીં કોલેજમાં્યો બીજું કોલેજમાં ડિગ્રી કર.
કઈ ડિગ્રી કરો અચ્છા પ્લેન બી એ કરો. ઓ પ્લેન બી એ કરો કે ડિગ્રીમાં આમ તમારો સબજેક્ટ છે.
સબ્જેક્ટ છે એ બીજ અલગથી.
એમ કેવો સબ્જેક્ટ છે તમારો. ઓ એમ છે સમાજ એમાં શું ભણવાનું આવે.
સમાજ વિ છે સમાજની લખતું અલગ અલગ કાર્ય વિશે અલગ અલગ માહિતી.
તમારો કેટલા હ ચાાલ્યા.
અમારું આજ છેલ્લું છે એ.
બેમાં બે સમમાજ વિશેષ.
મ આી જો સમાજને સારું કલ્યાણ અલગ અલગ રીતે બાબતે. અને તેની સુવચાર અને અલગ
એમ બોલ હા તો એમ છે તમે હું બીજું શું કરો ઘણા સિવાય
હલો
દસ મિનિટ કોલ ચાલુ રાખજે હલો
આમાં અવાજ આવે હે તારો
બીજું હું તમારે હું ભણા સિવાય બીજુ હું કરું બી એ પછી
બી એ પછી જોઈએ બાકી બાપાની નોકરી પાકી જ છે.
હું છે. શું કરે ત તમારા પપ્પા શું કરે
એટલે માછીમારની ચીંધી એમાં ધંધો કરે છે.
હા એમ છે એમાં તમે આવડતું હોય ને હું હું કરવાનું હોય એમાં
આવડતું જ હોઈ ને બાપદાદાનો ધંધો હોય કોને ન આવડે
હું કરવાનું હોય તમને એક તમને કહું તો અમને ખબર પડે ને
અલગ અલગ પ્રકારારે વાતો કરવાનું હું બીજું
મતલબ તમે કેવી રીતે માછીમારવા જાવ એમાં શું હોય કેટલા ટંડેલ હોય ખલાઈ હોય કેટલા લાખની બોટ આવે એ બધું અમને બધું કહું તો અમને ખબર પડે ને
આતી પચાલાખ ની બોટ આવે બધું સામાન લેતા પચાલાખની થઇ જાય એ એમાં ખલાસીઓનો બધો પગાર અલગ અલગ હોય ખલાસી ન વગર ત્રણ લાખ હોય તો દોથયાનો
હા દોઢીયો એટલે શું થાય
દોઢયો એટલે જે ખલાસી ભાઈ હયને હકાવતા હોય બુટું તેને
હ એમ છે તો અહહ એમાં કોઈ જમવા વળી છોકરીએ કે બાયર આ છે કે માણસ જ હોય
યોર વોઇસ
તો એનો પગાર બધા કરતા અલગ હોય કે ઓછો હોય કે વધારે હોય
એનો થોડોક વધારે હોય ખલાઈ કરતા વધારે હોય
અચ્છા એમ છે. ને દોઢીને આરામ લેવા માટે કોને સાઈડ દોઢી રાખવામાં આવઈ આવે અમેવું સાંભળ્યું
હા સાઈટ ડ્યુળું રાખવામાં આવે છે.
એનો પગાર કેટલો છે.
એનો દોઢિયા કરતા ઓછો હોય છે સાડા ચાર લાખ હોય
એ આમ છે તો તો તમારેવી કેટલી બોટ છે દસ પંદર છે.
ના ના બેજ છે.
એમ છે કેટલા મોટી મોટી છે બે
બે એક એક કરોડ ની ફીસું મારે દેવડી છે.
હેમ છે. તો નાની બોટ કેટલા લાખ
નાની બોટ પર પચાસ લાખની જ પડી ને મોટી બોટ પર પચાસ લાખની પીડી બે પચાલાખની પડી
એ કેમ નાનીને મોટી પચાસ લાખની પડી
એ અલગ અલગ કોય નેખરતી મોટી કોઈધ નાની કોઈ અમી અમી આજ
એમ એમાં માલમાં શું આવે તમારે મચ્છીમાં શું શું આવે બધું
ઝીંગા આવે સુરમઈ
હમમ આમ વધારે આ અમમ મોંઘામાં મોંઘી માછી કઈ
ગુલ
હોલી કેટલા લાખની આવે
એ લાખની ના આવે ને કિલ્લા ના વજન પ્રમાણે હોય છે
હા કેહ હોય ગન
કિલ્લાના પાંચસો પંચાવન રૂપિયા પણ હોય છે અને છળસો છ પણ હોય છે
ને મેલ હોય કે મેલ ને ફિમેલ માંથી ભાવ કોણ વધારે હોય
મલો
એમ મેલ ગોલ નો ભાવ વધારે હોય એમ
હા
અ્યારધીમાં કેટલી વખત પડી ગઈ પાંચ છ વખત પડી ગઈ
નહી નહી નહી નહી પાંચ છ વખત તો નથી પડી માતાજીની ભૈયા નથી થઈ
હ તો તમારે તો હવે દાણા વાણા
ના ના અમે દાણાપ ઉપર માનતા નથી બાકી જા જોવું રહલી
એ અમે તો સાું તમે બ બોલા હું ઓલા બધા હું ડાક ડમરી વગરતા હોય ડાક વગરમાં તમે બહ જોવા જાવ
હા એ બધું જોવા જવાનું કારણ કે અમારી શોખની વસ્તુ છે
મ તમે કોઈમ તમારે અંદર કઈ આવું એવું
આવે નહ ભાઈ અમને
એમ એટલા પાપ કર્યા તમેમ
એટલા વાત તો નથી કરેલા પણ પછી સમય સંજોગે પછી ના આવે ને
હેમ કે તો એક એક બોટમાં કેટલા ખલાસી હોય ને નાની બોટમાં ન હોય એ મોટી બોટમાં દવા હોય એવું હોય
બેમાં સરખા જોય આપડે રાખવા હોય એટલા રહી
ગાયમને
હ
નહી એ બોટ બારે માસ ચાલુ રે
હા ભારે મસ ના પણડ ચાર મહિના બન રહી
કેમ
એનું રીઝન એ છે કે ચોમાસામાં દણયો બહુ ત લકાત વાો હોય
તમારી રીતે મળે
કેમજ શું
બોલો બોલો બીજું હું હાલે ધંધા પાણી
તમે શું કરો છો
કઈ નહી અમે તો જો અમે બૂક ના લેવડ દેવ લેતી દેતી કરીએ પૈસાની વ્યાજ વટામણી કરીએ
એ ત ઘરના તો થઇ ગયા તા સીવાપરવાના
થઈ જાય ને બધું હાલલા ઘરે અમાર ગામ કોઈમે ભૂકા નથી જાય એ માતાજી હા હા તમારે જો તો ક પચા હ સીતેર લાખ નવી બોટ લેવી હોય તો તમે આપી દે હું તમને યાદ ઉપર
ના ના અમારે વ્યાજ ઉપર ના જોતી લેવી તો રોકડે લેવી બાકી ના લેવી
હાવે તમને અમે ચેક આપશું પ સાઠ લાખ ન
હ ના
તો રસ્તો ક્રોસ કરવાવામાં ધ્યાન રાખજો તમે જોજો કક બીજી ગાડી ઉપાડી નંધાય
ના ના એ તો ભગવાનની દયા છે ઉપાડવાનો હશે તો ચાલુ માં જ ઉપડી જવ
એમ છે તમારે મેરેજ વેરેજ થઈ જાય કે બા
બાકી છે બાપા ગોતે
કેમ તમારાથી નઈ મળ
આપડાથી ગોતવી તો મને જઈ ને બાકી આપડથી ગોતવી પાપા ગોતેયારું લગે ને બસ આપડે થયું હોય મહું હોય તો બાપ્પ ને આપડી માથે પડે તારી ગોતેલી છોકરી છે
તમે એટલા હેમ-સેમ છો કે તમને મળી જ જાય તમે ગોતો તો.
ન ભાઈ અમીસ ભાઈ કાર્યે.
અરે કાવ્ય તો કૃષ્ણ ભગવાન હતા. કાવ્ય કૃષ્ણ ભગવાન હતા તમને હું ગોપી મળીએ ગોપી જેવી છોકરી મળે.
અરે મારી તમે વાત સાંભળો. પુરાતન નો ધમંડ નો કરાય યાર આ અત્યારેજ કડીયુગ પ્રમાણે. જોઈએ નેતો કારિયા નો જમાનો છે.
એમ છે, હવે અમારે કાર્ય થવું પડીશે ને.
કેમ તમે ગોરા છો.
હા થોડા મીડિયમ સાઈઝ બહુ જોરા ન કે બહુ.
ના ના તમે ગોરા જશો તમે ગોરા જશો. સાચી બોલો, સાચી બોલો.
ના, ના. ના, ના અમે ક્યાં એવા અમારા નસીબ હતો, તો અત્યારે અમે ના અમારે થ‌ઇ ગયા હોત બાર બચા હોત.
પણ તમે લેણવટું કરો તો તમારું બધું પરિવાર નું બધું થઈ જતું હશે, ને બધા જ તમારા પરિવારના બધા જ લોકો કરતા હશે ને
એ બધા
એવું છે, હું અત્યારે ક્યાં રહો.
અત્યારે અત્યારે તો અમે ઉના સાઈડ રહીએ ઉના સાઈડ રહીએ છીએ.
એવું છે.
હા. હા
હાલવતો.
તમે ક્યાં રહો. હ અમરેલી શું કરો.
અમરેલી તમને કીધું તો ખણી.
હ અમરેલી માં વરસાદ પાણી કેવો છે.
તાઆવી ને વયા ગયા તા.
એમ અમારે તો બહુ વરસાદ પડ્યો હતો. દસ પંદર ઇંચ તો વચ્ચે તેમનેમ પડી ગયો.
એવું છે.
સ્ટાર્ટિંગ માં દસ પંદરસ રૂપ ખેડૂતોનું ને તો દેવાય ગ‌ઈ.
કે શું.
જો બધા પાણીમાં ડૂબી જાય હમણાં વધારે વરસાદ પડે તો એ વાવણી ફેલ થઈ જાય.
એવું છે, અમારે અહીંયા વાવણી વાવણી નથી કરી શકતા.
હજી.
હું.
હા, હા તમારે તો માછી નો ધંધો હા ને તમારે વાંધો ના આવે, હાલો. ફોન કૃપા કરીને કાને રાખો તમે તમારો અવાજ નહીં આવ તો દસ મિનિટ વાત કરવાની રહે. હાલો દસ મિનિટ ભાઈ વાત કરતા. થોડોક ટાઈમ વાત કરો તમે ક્યાં જાઓ છો.
હાલો.
અવાજ નથી આવતો અવાજ નથી આવતો.
ના ના તમારો અવાજ નથી આવતો.
હવે આવો.
આવે.
તમે એક નવો ફોન લઈજો.
આ નવો તો છે, યાર
હ હું આઈફોન સેવનન્ટીન લીધો ને.
ના ના ગેલેક્સી એવન્ટ ટલરા
પીડા રોકડે કેયા હપ્તે?
રોકડે જ ભાઈ બાકી લેવાનું થાય જ નહી.
હ એ આમ છે શું એ ર કેટલું આવે કેવું આવે રિઝલ્ટ
રિઝલ્ટ જોરદાર આવે છે, તેનું ખાલી કવર જોય અને તે ટેસ્ટિંગ આપડા ઇન્ડિયન હે કરે,
ઓ મિસ્ટર ન્જિયન હે ક
હા તો એને દોઢ લાખ નો પકડો બનાવીશ. એ વિડીયો જોજ મસ્તશે, સેમસંગ ગેલેક્સી હા સેમસંગ ગેલેક્સી એવે અલ્ટ્રા છે. એને સુું પકોડો બનાવે છે. હા, ખાતા નથી તે પણ તેનો ટેસ્ટિંગ કરે છે,
હું હું થાય તો ટેસ્ટિંગમાં હું રિજલ્ટ મલે,
રિજલ્ટ ઈ મળે છે કે, આ પ્રૂફ અને મસ્ત મોબાઈલ છે
એટલે તમે લઈ લ તમે એના તમે એના બી ફેન લાગે એમને,
હા,
એને તો કાયમ રોગ જોતા તો મહિના તો હાલો હાલો હાલો, હલો હલો બેડીસગર બીડી બીડી સરગાવો, હાલો, મનીષ મનીષ હવાર યુ આવવાર યુ?? રાતીયુ.